હલો
હલો
હા બોલ
હા ફોન કરેલો થોડા ટાઈમ પેલા હું બિઝી હતો થોડો મતલબ મારે જોબ પરથી આવ્યો હતો અને બીજું કામ પણ હતું થોડું ઘરનું તો મતલબ એ કરતો હતો એમાંન હતો કર અમણા
ઓકે ઓકે ઓકે વા ધ ન
હમ બોલો બસ શાંતિ. હા. મતલબ એ ટાઈમે શું થયું હું છે ને જોબ પર થી ય લો અને. પોરે મતલબ થોડી તબિયત ખરાબ હતી ને તો મેં હાફ લીવ લઈ લીધી તી જોબ પરથી અને પછી ઘરે આવ્યો અને પછી થોડુંક કામ બાકી હતું એ પતાય નાખયુ પછી દવા લઈ ને પછી પાછો હોસ્પિટલ ગયો. થોડું તબિયત ખરાબ. બ. તો દવા લઈને પાછો ગયો હોસ્પિટલ. ઇન્જેક્શન એવું મુકાયું અને. પછી ખાધું પણ નહતું બહારથી તો પછી આઈસ્ક્રીમ ને એવું થોડું લઈને આવ્યો ખાવા માટે ડોક્ટરને ભૂજીને કે થોડું ઠંડુ ખવાય સવારનું ખાધું નહીિ. તેમને કીધું વાંધો નહી. થોડલો લો એફિસયન્સી જેવું હતું તાપના લીધે. અને કાલે થોડો વર્કલોડ હતો ને તો મતલબ રાતે ઊંઘ નથી આવતી. રાતે હા. વર્ક લો લોડ ના લીધે છે ને. કાલે થોડું રાતે વેલા ઊધ નથી આવી. એમાં બધું થોડી તબિયત ખરાબ થઇ એમ.
હ. નમસ્કાર
મતલબ. વચ્ચે તો દાદાને કઈ તકલીફ થયેલી એવું જાણવા.
હ.
હા એટલે જ શું થયું તું પણ
હ ખબરને એકદમ અચાનક છાતી મા દુખવા લાગિયું એટલે પછી આમ તો તમાર દાદા જાને તો શું ન જલ્દી એમની જા દવા હોય બધું એ ખબર પડે કઈ ક્યારે શું થાયે લેવાની એમ વધારે મૂક્યો અ એ પછી મસાણા જે કહેવાય ને કે મસા એમને સાત વા માસાને એક્સપરીએન્સ આ બધાંનો તો પાછી મારા દાદા એ હા પાડી થાઈ શકે છે તો પછી મારા માસાને ખબર પડી ગઈ મને બોલાયેલી સારી હોસ્પિટલા હોસ્પિટલમાં બતાવ્યું તો ઇજ મારું દિમાગ તો સારું હતું કે માસા ને બધા કાર્ડ આવ છે એમાં કારડવું તો પૈસા ના થયા બાકી તો પાંચ છો લાખ ની પત મનાવાની
એવા આવા કેવું છે તમારે
અત્યારે એવું
એમાંય એમાં એવુંજ થાય, મતલબ છે ને વચ્ચે શું થયું તું મારે એક મામા છે ને તો એમને થોડી ડ્ર્રીકિંગની એવી ટેવ છે તો એમના લીધે ને એમને પેલું શું કેવાય અહ આપડે શું કેહવાય, બ્લડ ઓછું થઈ ગયેલું, શરીર માં લોહી હોય ને તેમને કઈ ટકા જેટલું જ થઈ ગયલું, તો એમને કઈ હોસ્પિટલમાં દાખલ કરેલા તો મતલબ બ્લડ ના ચાર બોટલ ચડયા એમને
હમ્મ. ચાર બોટલ ચડયા ને બધી દવાઓને બધી અલગ પછી ડોક્ટરે રિપોર્ટ ને એવું કઢાવ્યું ને હા
શું થયું, શું થયું?
એમનું બી પ્લસ હતું.
એટલે
હા અને પછી એમને છે ને પેલું શું કેહેવાય બ્લડ રિપોર્ટની એવું બધું કરાયું, બોટલ ચડાવી ને ચાર બોટલ ચડાયયા તો એના પછી બ્લડ તો ચડ્યું પણ ડોક્ટરે એવું કીધું કે છે ને એમના કઈ પ્લેટલેટ કાઉન્ટ હોય બોડીમાં, તો એ છેને વધ ઘરે નતા થતા બ્લડ ની અંદરજ હોય બધું પણ એક કાઉન્ટ વધાર નતા થયાને તો જે એમના રિપોર્ટ ને બીજા કઢાયા તો ડોક્ટરે એવું કીધું ક મેલેરિયાનો રિપોર્ટ કઢાઈએ જે. જો મેલેરિયા પોઝિટિવ હશે ન તો એની દવા અહીંયા જ કરીશું. ના મેલેરિયાન નેગેટિવ હશે ને તો પછી ઇમર જનઝી કેસ કેવાય એ આ હોસ્પિટલ માં ની થાય. એના માટે તમારે છે ને બાર મે મેટ્રોસિટીમાં જવું પડશે.
હમ.
આમ. તો પછી ત્યાં આગળ રિપોર્ટ કઢાયો ન તો પછી એમને મેલેરિયા પોઝિટિવ આવ્યો તો એટલું સારું થયું કે ત્યાં દવા એજ હોસ્પિટલમાં દવા થઈ ગઈ અને અબી બી ચારેક દિવસમાં પછી એમને અ રજા આપી દીધી તી દવાખાનેથી. તેમને પછી કેટલા ત્રણેક દિવસ માં ઘેર રાખ્યા તા અને પછી દવાઓ લાવાનું હતું ન તો દવાન એ ચાલુ અન હા. અને એમના બાજુ શું થોડા ટાઈમ પેલા એમને એકદમ છોડી દીધું ન. ડ્રિંકિંગ તો પછી એમનામ થોડા મગજ માં અસર થઈ ગઈ થોડી એવી ક મતલબ આમ છે ને કોઈ એમને મારવા આવ તોય એવું લાગે, કોઈ એમને બોલાવતું હોય એવું લાગે મતલબ આમ ખાલી ખોટી ખોટી એવી ભ્રમણાઓ થાય બધી, ઇલ્યુઝન જેવું થાય એમને.
હઅ. હઅ. હઅ. હઅ. હઅ.
તે એકદમ ઊ-ઊઠી જાય ઊંઘ ના આવ પછી અન દવાઓના લીધે છ ન આમ ઊંઘ આવ તો એકદમ ઊઠી જાય અને પછી ઊંઘ આવ નઈ જ તો આખી રાત જાગ્યા ન જાગ્યા રેય પછી કોઈ બોલાવ ન કોઈને તો એમન એમને કોઈ એકદમ આમ બોલાવે ન કોઈન હામેથી જાયન એમન તો પણ એમન આમ એકદમ આંચકો આવ ન બી - જાય ને એવું બધું થાય એમને. એ બધું થતું તું તો રાતે પછી ત્યાં આગળ હોસ્પિટલમાં રહ્યા ને તઈ આગળ પડે હું થતું તું. તો હું રે તો તો જોડે કેમ કે મારા પપ્પા ન નાઈટની નાઈ જોબ હતી રાતે એમને જવાનું ન સવારે આવે. તો મતલબ એમનાથી રજા પડાય એવું નતું તો હું રેતો તો અન પછી થોડા ટાઈમ મા માર આય જોડે મતલબ માર મામા ન હું રેતા તા જોડે. અન એક તો તકલીફ ત્યાં આગડ મેન એવી ક હો સ-હોસ્પિટલમાં જીએ ન એટલે - એક સાથે બેજણના જોડે રહેવાના દે પેશન ની જોડે ગમે તે એક જણા રહેવાનું.
હા, મારા મામાને એવી તકલીફ કે એમને છે ને દવા ગોરીનું સ્મેલ હોય ને તો એમને એના નહી ફાવતું, તો એ હોસ્પિટલની બહાર સૂઈ જતા હતા એ. એ હોસ્પિટલ ની બાર સૂઈ જતા હતા અને હું માં જોડે સુઈ જતો હતો જોડે.
હમ્મ.
તો એમણે મને કીધું તું કે કઈક થાય ને તો મને ફોન કરજે એમ. આવું બધું થયલું અમાર તો પ જી હોવ જ જ રાતે મને હોસ્પિટલમાં મને એટલી બધી ઊંઘ નથી આવતી. તો મારે કેટલું ત્રણ ત્રણ ચાર ચાર એમને એમ થઇ જતા હતા રતવા સુતા તો અને સવારે સાત વાગે કે ડોકર ને એ બધું ચેક કરવા આવે નર્સ ને દવા ગોરી આપવા આવે. એટલા પછી એમા ને એમાં બે કલાક, ત્રણ કલાક ની ઊઘ લેતા તો તો અઠવાદિયુ દસ દિવસ એવું ચાલ્યું બધું. અને આગળ પાછળ પછી મારે બે એક્ઝામ આયા, બે પેપર હતા મારા આગળ પાછળજ, એ તો હારુ થયું વચ્ચે થોડી ગેપ હતી એટલે કવર થઈ ગયું બધું અને આઈને પછી સરને ત્યાં જોબ પર જવાનું તું તો સરના કઈ દીધું હતું મતલબ કે થોડા ટાઈમ કાતો રાજા આપ પાડીસ ને કર આમ શું કેવાય, વર્ક ફ્રોમ હોમ નું પરમિશન આપો અઠવાડિયા માટે, તો એનું પરમિશન લીધીતી અને થોડું થોડું કરતો હતો
હમ્મ.
તો એમાં પછી મતલબ શું કેવાય, હાફજ હાફજ કામ થયું મતલબ વધારે નતું થતું, તો પછી એનું પણ મતલબ સેલરી ડીડક્ટ થઈ ગઈ, એ બધું એ બધું થયું
હમ્મ, તકલીફ તકલીફ છેને જીવન
થયું હવે, શું હવે, હા આવ્યું મા આપડે તો કરવું પડ્યું પછ અને કદમ એમની પણ ખબર નહ બતાવા લઈને એમને એકદમ એમને આવું થયું તો પછી એડમિટ જ કરવા પડ્યા પછી
હમ
અને એમ એમાં પછી શું થયું વચ્ચે દાદા આયા ત ત્યાં ગામડે થી તો એમના કઈક જને દાળ કઢાવવાની હતી
હમ
તો એમના કદાચ મંડે લઈને આવયા હતા અને ત્યાં દાળમાં સોજો હતો ને તો એના લીધે પછી છે ને એમને દવા મૂકી અને એવું કીધું કે બે દિવસ પછી લઈને આવ જોવા ટ્યુ્ય મ ટયૂસ ડે અને વેનસ બે બે દિવસ દવા ની અસર રહેેશે અને વેનસડે બ પછી લઈને આવજો બપોર પછી અમે જઈએ ને તો પછી મતલબ ઘરનું કામ હોયને મમ્મી નું કામ હોયને બધું મમ્મીને કામ હોય હું જોબ કર ને પછી એ બધું થાયને તો પછી થર્સ ડે લઈ ગયા તો મતલબ દાદા પણ માં જોડે ત્યાં આગળ રહયા, અને એ ટાઈમે મામા ડા દાખલ કરેલા. તો મતલબ બધાનું બધું ભેગું થયેલું અમારા જ
બરાબર.
અને તય પાજુ મમ્મી એક બે વારક આમ ત્યાં આગળ દવાખાની આ જાય કર્યું ને મતલબ મમ્મી ના પગે થોડી તકલીફ છે ચાલવાની, તો એના પર સોજો ને એવું આઈ ગયેલું અને એગ ઘરે આવતી ને તો ખબર નિ કોઈ બાઈક વારા થી કે કોઈ રિક્ષા વારા થ છે એને પગેઆમ પડી ગયું આમ બ્રેક મારો ગયો તો મમ્મી આમ થોડી પડી ગઈ મમ્મી એટલુંબધું વાગ્યું નહી, પણ આમ બેઠી પડી ગઈ
હમ આજુબાજુ જોઈને રોડ ક્રોસ કરે, આ તે બધું કરવાનું હા.
હા એજ બધું હવે શું આ બધું મનમાં તકલીફ જે ચાલતી હોય ને મનમાં એટલે પછી વિચારો બધા ચાલતા હોય મનમાં એટલે આપડે પછી કઈ થયું હોય તો શું કરીએ હવે આપડે મામાની આવી સિરિયસ કંન્ડીશન. જમા અંયે કય લાયા તા એમનું જોવાનું, ખવાનું લઈ જવાનું. એટલે બધું, હમ્મ એટલે બધું થયું અમને તેમ ઉપરા બધું. એમાં આ બધું થયું અને મતલબ મમ્મી પડી ગઈલીને તો વધારે થી એ જ તકલીફ થાય એમને.
હમ્મ.
કેમ કે જમવાનું બનાવાનું અમને કય એટલુંધું આવડે નય, તો મતલબ એની એના માટે મમ્મીને જ કરવું પડે.
સાચી વાત.
અને દાદા ના પેલું શું ડાળ ની લીધે ઢીલું ને એ બધું ખાવાનું તો મતલબ બધાને અલગ અલગ ખાવાનું થાય.
હમ્મ.
અને ઉનાળામાં એક તો કશું થોડું ખાવાનું એવું ફાવવા નય તો મતલબ, શાકભાજી પણ એટલું બધું કઈ મલતું નતું. એના લીધે વધારે તકલીફ. તે થોડી, હમ્મ પપ્પા પર થોડું તાવ ને એવું અમના હતું તો બીમાર છે એટલે અમને એમ બધું આવું જ ચાલે. મતલબ શું કેવાય. હમણાંનો આ મંથ એન્ડિંગ છે ને આખો બીમાર રેમજ ગયો છે અમારો મોટે ભાગે. કઈક ના કઈ મતલબ એક નું પતેને બીજા કઈક કઈ ઉભું. બુજાય.
હમ્મ.
હમ્મ બરાબર. શું કર છે અત્યાર તો તું?
કરું છું. લપટોપ ને.
હમ્મ એમ છે મારો પણ કામ જ છે તો. સારું ધ્યાણ દઉંદુ પછી ફોન કરું પછી આપડે વાત કરીએ હોઉ મારું થોડુંક પતાય દઉં પછી હમણા શાંતિ થી જમી વમીને ફોન કરીશું બરોબર સારું સારું મળીએ.